હાલો
હાલો
નમસ્તે બેન
મજામાં છો તમે યાત્રા નું પસંદ છે યાત્રા કરનો છો
હા બહું ચોખું લાગશે બહું સરસ લાગશે ઘરમાં. ઘુમનું ઘુમન જાય છ કે. તો મજો આવે છે અને વરસાદના ટાઈમ તો ક મજા આવે સાચું
હા હરિયાલી મે હરે હરે ઓર એ મતલબ. ઘુમવાનું તો બહ જ મજા આવે છે. ઓરસમાં સાથે છે તોર મજા આવે છે.
સાચું મેરે સાથે આવે છે. બહું જ મજા આવશે સાચે એ તો વરસાદ. વરસાદ નું આવાનું ટ ટાઈમ થઇ ગયો છે ને. તો કેમકે ત્યાં જવામાં મહિનામાં તો બહું મજા આવે છે ત્યાં. ક્યાં દેવી દેવતા ન દર્શન કરો છો ખુબ મજા આવે છે. તમે ક્યા ઘુમવાનું પસંદ. જે ક્યાં કયાં જાવો છો તો તો તમે.
મને તો ઘુમાવાનું પસંદ કમ છે તમા. મેં તો કઈ નઈ ગઈ બસ આસપાસ નું ગયા હૈ હા. જી ગભરાવે છે ગાડિયા સુટ નહી કરે છે મને.
મને પણ સૂટ કરતી નથી પર કેમ કે. મજો આવે છે.
હમ્મ. મને તો બસ મારે એરે મેરે પચાસ નો કિલોમીટર કે બીચ બીચ. ઘુમી લીધા છે એને બાકી તો કટી ગયા છે બાર વાર દ પિતાનું કસી મતલબ બારાહી જ્યોતિષલિંગ દર્શન છે કરનો છે પર મન મે એરી જ આવે છે. જી ગબરાવે તો કટ જાણો છ વળે. હ ભ વાપસ ટાબર લારે છે અહીંયા થોડી બડી‌ વેવાજ આવે તો જવાય ખરી.
સાચું.
અને ઘરનું છાતી કુટું ખતમ ન વેવે છે રોજ રોજ કઈ કઈ દખલું તો વહેવે છે.
સાચું. છોકરા છોકરાના બચ્ચા થાય બચ્ચા હોય ને. અને જવાનું સેર નથી થાય કેમ કે બચ્ચાને સમજ નથી હોય એના. સમજ આવી જશે તમેમ મજા આવેશે હેના.
સહી કેવો છો. ને બીજી વાત તો હ છોકરાને કાં લેજાવાના સ્કૂલ કરાતી હ તો સ્કૂલ જએંગે આયંગે. તો થોડા આપની ફ્રી હોયંગી એઓ.
સ્કૂલ જાય છે તો તમે કેમ કે બાર બહાર તો બિલકુલ જવાનું મળતું નથી.
વ તો હૈ થ પરવા હયું દાદી ન રખેગે ઘર પે યું.
કોઈ નથી રાખતો હું હું સંભાળી હું સંભાળી કોઈ નથી રાખતો.
હું તો સહી કેવો છો પર માથે તો નાખવા પડશે પછી દો દો ટાબરાને મે ત વડસો
હમ
તમારે તો ચલો એક દીકરો છે આવવાનો તો હમ
હા તમારે કેમ કે સેકન્ડ બી થયલ છે તો તમે તમે નાખશો
હમ ગલતી કીધી છે એ ટાબર ખૂબ છે વંગારા ધત્રી છે.
તમે થોડું પાગલ પાગલ થઈ ગયા છો છોકરો સમજતો નથી બાળો ની હોય ને! તો હવે તમાર તમારી શું કેટલી વર્ષની ઉંમર છે?
મને પચીસ મો લાગે છે.
ઓ અ ટાઈમ બહ ટમ છે છોકરી તમારે દદાજી થાનને
હું બેવું છું તબા તો છોકરા છોકરી બળાવ છે મને. પાંચ‌ છે સાલ
આ ગઈચ ચારા મામરાઓજ
હમ સાત નો સાત મોટા વે જ છે બાર બાર નું છોકરાનું તો કામ ખતમ હો છોકરા છોકરી પેદા કરવા નું બંધ ત્રીસ વર્ષની મેં હું જતી તો ફ્રી બચ્ચા હ તમા મારે છોકરી બ્ચું હવે નઈ
તમારે શુંભઈ થશે એમ છોો થાય એમ હોય છોકરુ હોય ને તો તમેન ઓપરેશન કરાવીલો
નને છોકરો હોવ ને છોકરી હો ઓપરેશન તો કરાનું છે કોઈ ભી બચ્ચો ચાલેે પ લડકી કોણ લડકો બી હો બસ ઓપરેશન કરવાનો છે
તમારી જી નથી ચાલતી એમ તમારા હસબન્ડ શું બોલે છે એ અ ઘુમવાની ઉમંર છે તમારી તમારીમની ઉમંર છે તમામ ઉમ
ગુમા ગુમ તો કઈ ન કરાવે છે અ હસબેન્ડ હપુત નહ છે મારા તો એક ડિગ્રી તો અરબેન નું તો નહી ચઇ જે એક દીકરીને બહ જ છે ઓપરેશન કરાવી દેવા હસબેન્ડ તોને મના કરતીય હમ હસબેન્ડ નું તો નહી જઈ જાય
હમ ચને ત જું
હમ એક છે એક કાફી છે લડકી કાફી છે નીચ ની ચએ યું
અરે હવે પણ તારે છોકરોને ફ્રીતા ના પણ હ તમારા છોકરી ને છોકરી શું શું હોય તને ઓપરેશન કરાવ છોકરી હોય તો તો
હા છોકરીઓ હવે તો બી ઓપરેશન કરાવો છો
સારું છે
કઈ બી ચાલે છે એ આ કિસ્મત કિસ્મત નું વેયટું જોર કરે આપણે હાથમાં કઈ નિમ છે
સાચી
છોકરીનું કિસ્મત તેજ વ તોર બડ્યા છોકરા
છોકરાને તમે હે ને તમારે ભવિષ્યમાં હા માય છે.
છોકરી છોકરાનું એશું કઈ નહી છે. પર વાચેલુ દુર વેણા થઈ જતુ હોત. છઈ જે છેઈ જે દો થઈ જે જવા દોવો છે.
તમારે એક હિ બહોત હૈ.
હું અહીંયાથી સમજ નથી આવતી પણ નામ પણ હ હું અભી નામ પણ લેતી હું અમને કઈચું નથી